આવે છે તમારો અવાજ?
મને તો આવે છે.
હા તો આજે આપડે સ્વચ્છ ભારત અભિયાન વિશે વાત કરીએ બરોબર.
ઓકે આપડે સ્વચ્છ ભારત અભિયાન ચલાવીએ.
હા આપે તો નથી ચલાવું પરંતુ આપડે એવો સહકાર આપી શકીએ અને ચલાવીએ તો તો વધારે સારું. આપડા દેશ માટે જ આપડે કામ કરીએ છીએ ને.
હા એ તો વાત સાચી છે આપડે બસ સરકારની સાથે ચાલવું જોઈએ. એટલું પુરતું નથી કે ખાલી આપડે જે ને કચરો ફેલાવી એને સરકાર સાફ કરે. જો આપડે જ સાફ કરશું તો સરકારને કઈ કરવાની જરૂર જ નથી.
હા એ વાત તમારી સો ટકાની છે. સરકાર ને કશું કરવાની જરૂર નથી જો આપડણે જ સુધરી જઈશું. તો
એનાથી જો આપડી એક નેટીમાં કહીએ તો કચરો નાસ્તા પર ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવો જોઈએ.
હા.
આ કમ્પ્લેટ વાક્ય છે તમારું. કારણ કે ઘણા પણ લોકો એવા પણ હોય જ છે જે હવે તો તમ સરકાર ઘરે ઘરે નગરપાલિકાની ગાડીઓ ફરતી હોય છે કચરો લેવા માટે બરોબર તો પણ લોકો એમાં એટલા બધા આડસુ લોકો પડે છે ને કે એમાં કચરો નાખવા નથી જતા અને પોતે ક્યારેક ક્યાંક બજારમાં જતા હશે ને તો છેેલી માં ભરી દેશે અને પછી થેલી ક્યાંક નાખી દેશે રસ્તામાં. બોલો એટલા બધા આળસ વાળા લોકો પડ્યા છે કે ઉભો એમના ઘરે ની બહાર નીકળી ને કચરા ગાડીમાં કચરો નાખો ને તો એ એમને જોર આવતું હોય છે.
તમારી સાચી છે એમ પાછું હેરાન એમ પણ કશે. કે સરકાર કશું મળતી નથી બીજું સરકાર આના પણ શું કરે કચરાની ગાડી તમારે તેને દરવાજા આગળ લાવે ને તમે કચરો બહાર ફેંકી આવો સરકાર શું કરે સાફ કેવી રીતે કરે પછી આપડું ભારત કેવી રીતે સાફ થશે. સ્વચ્છ ભારત વિશે તમે મોટી મોટી વાતો કરતા હોય તો કેવી રીતે સ્વચ્છ થશે.
હા અને પાછું એટલું નઈ સરકાર તો પાછું તમને સૂકો કચરો ભીનો કચરો આવી રીતે અલગ અલગ રાખવા માટે તમે જયારે વેરા તમારો ઘરનો વેરો કે ભરવા જતા હોય ને તો તમને મતલબ કે કચરા ડોલ ને એવું બધું આપ હોય છે જેમાં તમે ભીનો કચરો અલગ રાખી શકો સૂકો કચરો અલગ રાખી શકો તો પણ લોકો સુધરતા નથી.
અને માછું એમ બધા ઓપ્શન મિલે જેમ ગાડી આવે છે એની અંદર પણ હોય છે કે સુ અલગ નાખો અને ભીનો કચરો અલગ નાખો એથી કરી જે વસ્તુ હોય તો એ અલગ કરીને નાખી શકે અને એમ બધું જેમ પ્લાસ્ટિક વસ્તુ સળગતી નથી. જેથી કરીને એ પ્લાસ્ટિક ભરાય અને જમીન ની અંદર જાય તો ઝાડને પર્યાવરણને પણ નુકસાન બતું હોય છે.
હા એ વાત તો તમારી સાચી જ છે પર્યાવરણને નુકસાન થતું હોય છે અને પાછું રોગ ચારો પણ એટલો જ ફેલાય છે એનાથી. હવે હમણાં હમણાં ની જ વાત કરો તો હવે આપડે ચોમાસું આવવાનું છે બરોબર. આવી જ ગયું છે આમ જોવા જઈએ તો તો. પણ ચોમાસામાં હવે જે કચરો પડ્યો હોય રસ્તાની આજુબાજુ તો રસ્તો મતલબ એ કચરો બધો પાણી સાથે વહી ને બધો ગટર નાણાંમાં અને એમાં બધામાં ફસાશે. એને ઘટાડો બધી કરાશે હ હું તો ક નો નિકાલ થયો જ નહી ને આમ જોવા જઈએ તો આપડે. અને એ કચરો આપણને જ ભવિષ્યમાં નડશે તો એ કચરો. નગરપાલિકાને કમ્પ્લેન કરવી પડશે કે આવી રીતે ગટર ઉભરાય છે આગળ પાણી જતું નથી. તો નગરપાલિકા વાળા એ કટર માંથી પાણી કચરો કાઢશે બધો ગામ આખાનો. તો એ બધો કચરો નાખવા વાળું કોણ હતું આપણેે જતા નું આપણે જ જો સમજીને. કચરો કચરાની ઢોલમાં જ નાખીએ એ સિવાય ક્યાં છૂટો નાખીએ તો આવું ક થાય જ નહી ને.
હૈદરાબદ સાજી છે. પાછુ જે બધું કચરું મેઘો નાખે એટલે જે બધ પશુ પક્ષીઓને એ બધા હોય એ એમાંથી ખાય અને પ્લાસ્ટિક ની પણ વસ્તુ હોય એ કે નથી રહે. હવે એવું પણ સાંભળવામાં આવતું હોય છે કે ગાયનાસ મીટ હા. પ્લાસ્ટિકું ગથળીઓ અને બીજું બધું પ્લાસ્ટિક પણ નીકળતું હોય. તો આ બધું પશુપક્ષીઓને પણ એટલું જ નુકસાન કરતું હોય છે. બધું નો સમજતા નથી સરકાર આટલા બધું અભિયાનો પણ ચલાવતા હોય છે કે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ પણ એને સરકાર પોતે જ રસમ મળતી નથી આજે પ્લાસ્ટિક બધું બને છે ફેક્ટરીની અંદર જે ખાસ કરીને પ્લાસ્ટિક ની કોથળી એ બધું છે તો એને હજુ એની જગ્યા કપડાં ની થેલી ની એ બધું આપે તો આ બાધુ એને શું કેવાય હ ગાય એમના જે પેટમાં જાય છે એ તો બધું ના જાય ને. આમ બધું પણ એમ કરવાની જરૂર છે સરકાર ને બધા નું
એ વાત તો તમારી સાચી જ છે. તમે જોઈ લો ને હવે આપણેે મોટા સિટીઓમાં જઈએ જેમ કે બોમ્બે મુંબઈ મતલબ કે મુંબઈ એમાં તો એમાં હવે ઓમ તો અમે ગયા નથી પણ સિરિલોમાં મતલબ કે હવે તમે તારક મહેતા કા ઉલટા ચશ્મા જોતા જ હશો.
હા એ તો જોઈએ જ છીએ.
તો એમાં પણ આવે જ છે કે જે ટપુ સેના હોય છે તો એ કેવી રીતે સ્વચ્છ તા અભિયાન ચલાવતી હોય છે બધા દર અમુક રવિવારે કે રજાના દિવસે તે સ્વચ્છતા જાળવે છે. પોતાની સોસાયટીને સાફ કરે છે બહારના રોડ રસ્તાઓ સાફ કરે છે તો એવી રીતે આપણે પણ કંઈક કરવું જોઈએ.
હા એતો વાત સાચી છે. ને પાછું એમાં એવું પણ થાય કે જે સાફ હોય ને તેમ વધારે સાફ રહેે. અને જ થોડું ઘણું ખરાબ થાય ને લોકોને એમ થાય કે ખરાબ જ છે ને તે બધું ખરાબ કરી જતા હોય તો તમેથી કીધું કે એ બધું કરે છે. બ સારું જ કેવાય ને એનાથી બધા જ હવે એ જે છે એના પણ બધું સમજાય્યું. તો આખો મસ્તી ને ખબર પડી ને કે ભઈ આવું કાંક કરવું જોઈએ બધાને સારો સંદેશ મળે તો અત્યારે લોકો મસ્તી છે બધી એ એને ખાસ કરી સોશિયલ મીડિયામાંને અત્યારે વધારે એક્ટિવ હોય છે તો એનામાં પણ મેસેજ મુકવા જોઈએ જેથી કરિ ને દરેક વ્યક્તિ સુધી આમ માહિતિ પહોંચી શકે અને લોકો સાપ પણ ઢાકે
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપડે આવું કરતું રહેવું જોઈએ જો આપડે આવું કરીશું તો જ આગળ આપડે આગળની પેઢી માટે થોડુંક આપડે સ્વસ્થ જાળવવાનું કહી શકશું ન તો પછી આપડે જો સ્વચ્છતા ના જાળવતા તો આપડા બાળક તો કે પછી નાના વિદ્યા વિધાર્થી હોય કે બીજા મતલબ આપડાથી નાના એમને આપણે શું સલાહ આપીએ કે તમે કચરો ના ફેલાવે
હા એ તો વાત સાચી હે અને જો બાળકોને જો શાળામાં શીખવામાં આવે ને કે કચરો ના ફેંક કવો જોઈએ આ બધું કરવું જોઈએ તો પછી એને સારી એવી એને આદત પડી જતી હોય અને એક ઓમ બીજા કોઈ વ્યક્તિ ને પણ કચરો નાખતા જોવે ને તરત જ એ સમજાવે કે ભાઈ આમ ના કરવું જોઈએ અને પછી મોટા ને પણ ખબર પડે કે ભાઈ બાળક આટલું બધું સમજે છે તો આપડે પણ થોડું સમજવાની જરૂર છે
હા એ વાત તો તમારી સાચી છે અને જે હું પેલા તમને કેતો હતો ને પેલી સિરિયલ નું તો એમાં તમે જો જો તો જોયું હશે કે જે મોલમાં ને એમાં ખરીદી કરવા જાય ને તો એમાં પ્લાસ્ટિક બેગો મોલ વાળા તા પણ નથી એમાં બધા જોડે કાગળ નહીને એવી બેગો હોય છે તો એવી રીતે બધી બેગો સરકાર નિયમ કરી દે ને કે કોઈ પણ દુકાન વાળા કે મોલ વાળા જે પ્લાસ્ટિક ની બેગ આપે છે એ ના આપે અને કાગળ ની બેગ જ આપ પી શકશે જો પ્લાસ્ટિકની બેગ આપશો તો એમને દંડ થશે તો પછી ઓટોમેટિક આવી રીતે પ્લાસ ટીક વાપરાશ ઓછો થઈ જશે
અને આ જે પ્લાસ્ટિકની જેમ વસ્તુઓ છે એનામાં પણ હવે એવું થતું જાય છે કે એનો ફરીથી ઉપયોગ કરી શકાય છે એટલે જે આ પ્લાસ્ટિકની જે ફેક્ટરી છે ને એમાં પણ એ બધું વધારે એનું અવસ્થાન આપવું જોઈએ જેથી કરીને પ્લાસ્ટિક નો ફરીથી ઉપયોગ થાય તો આજે બધા લોકો ફેંકી દે છે ને તો એનું થોડુ હિંમત મળે તો એ પણ સારો એવું બિઝનેસ થાય તો પ્લાસ્ટિક લોકો ફેકે નહી અને એમની સારી એવી રોજગારી પણ મળી જાય તો એ પ્લાસ્ટિક જે બધું લોકો ફેંકી દે એને પૈસા મળતા હોય તો એમનું પણ કામ થઈ જાય ને આપડે આઈ એસ નું પણ કામ થઇ જાય
હા એજ ને અને પાછું જે તમે કીધી વાત બરોબર છે બરોબર પણ હવે જે કચરો વધતો જાય છે ધીરે ધીરે પ્લાસ્ટિક નો મન કંપની એટલા તો ક કચરાનો જે પ્લાસ્ટિકનો કચરો હોય છે એનો રિયુઝ તો કરી પણ નથી થક એનથી વધારે કચરો ફેલાતો જાય છે તો એના વિશે પછી આપડે જો આવી રીતે સરકાર જો આપડે તો નિર્ણય કરીશું ને તો આપડા એક કે બે થી કોઈ ફક પડવાનો નથી પરંતુ જો સરકાર નિર્ણય કરશે ને અને એને અમલમાં લાવશે ને તો પછી એમાં ઘણો મોટો ફર્ક પડી જશે, કારણ કે હવે જો આપણેે કદાચ કદાચ મોલમાં ગયા બરોબર. તો મોલમાં આપડે પ્લાસ્ટિકની થેલી લેવા ટાળ્યું પણ બાકી જે બીજા બધા હશે લે જ અને લેવાના છે જે પ્લાસ્ટિકની થેલી તો એ ક્યાંક નાશત કરે, અને જો સરકારે જ પ્રતિબંધ મૂકી દીધો હશે તો એ મોલ વાળા પ્લાસ્ટિકની સીલી આપી જ નાખ જો આપે જ નહીિ પ્લાસ્ટિક ની થે તો આગળ ક્યાં યુઝ જ નહી થાય ને એમ વાત છે.
હ પણ એ તો વાત તમારી સાચ છે પણ હવે બધું એટલું બધું થઈ ગયું છે ને. ભ્રષ્ટાચાર ને બધું વધતું જાય છે, તો બસ સરકાર પણ ક્યાં ક્યાં સુધી જગ્યા પ્લાસ્ટિક ની બધી વસ્તુ એ તરત જ મળી જતી હોય. એના પર બેન તો છે જ. પણ ત પણ પ્લાસ્ટિકનીસ્ત થેલીને બધું વચાતું જ હોય છે. તો એ બધું તો થવાનું જ નથી પણ દરેક વ્યક્તિ જ જો સમજી શકે. કે ભ મારે નવી જ નથી. તો પોતે જ સૌધર સુધર મીજા બધા સુધરી જ જવાના છે. આવું જો માને ને લોકો, તો બધું સારું જ થઈ જવાનું છે, પણ કોઈ એવું માન ું જ નથી, બધાને એમ છે કે ભાઈ પ્લાસ્ટિક ની વસ્તુ હોય. એ કોઈ પણ હવે આપડે ઘરની અંદર જ જાય કે ભ કોઈ પણ એ વસ્તુ છે. ભયનો કચરો હોય, તો આપડે એમ થાય કે હાલને પ્લાસ્ટિક ની થ ન નાખી દઈએ તો આપડ સાફ થઈ જાય ઘર. એમ નથી વિ ચાલતા કે આપડું હર તો સાફ થઇ જશે. આને શું થશે લોકો એ વિચારતા જ નથી.
હા એ છે ને બહાર ન લોકો વિચારતા જ નથી અને કચરો જ ત્યાં નાખી જાય છે અને ખાસ તેને કચરો લોકો રોડ ની બે સાઈડ ઉપર જ નાખે છે આજુબાજુ. તો સરકાર એવું પણ કરે ને જો સરકાર કેમેરા તો ગોઠવેલા જોય છે બરોબર રોડ ઉપર. તો પછી આવી તો કોઈ કચરો ફેલાવતું દેખાય ને તો એને સીધો દંડ કરી દે અને સીધું જો એના ઘરે મેમો, પાવતી કેવી રીતે કોઈ પણ સજા પાત્ર જે રકમ હો નક્કી કર્યું હોય, ઘેરે આવજ તો એનાથી ને એને, જે શું કેહેવાય.
હા એનાથી પણ ખબર મળે કે ભાઈ એના મે જે કઈ થૂકવું ને કે ભાઈ, અ ક ઉપયોગની ની કરવાનું એ બધું એમને સમજાય જાય. અને એક બે જણ કરેલું હોય, અને સોશિયલ મીડિયા બધી અપલોડ કરે, તેને થોડી શરમ પાણ અડે, એથી કે બીજી વાર આવું કામ કરે, નને
હા.
કરી શકે વાત તમારી સાચ છે, ઓકે ચલો બાય.
ઓકે ચલો બાય.